કાવ્યા તું આજકાલ થોડી શાંત શાંત લાગે છે, બધું ઠીક છે ને!
હા યાર ઠીક તો છે પણ પણ સ્ટડીઝ નુ બહુ ટેન્શન છે. એક પછી એક ટેસ્ટ, પ્રોજેક્ટ અને હોમવર્ક માથું જ ભારે થઈ જાય છે.
સમજી શકું છું. મારે પણ ક્યારેક એવું લાગે છે. કે બધું એક સાથે આવી પડે છે. પણ તું એ સ્ટ્રેસને કેવી રીતે હેન્ડલ કરે છે?
ખરેખર કહું તો હુ બઉ સારી રીતે નથી કરી શકતી. ક્યારેક તો બસ ફોન લઈને સ્ક્રોલ કરતી રહી જાઉં છું. જેથી થોડું ધ્યાન ડાયવર્ટ થાય.
હા. હું પણ એવી એવું કરતી હતી, પણ પછી સમજાયું કે એ તાત્કાલિક રાહત આપે છે લાંબા સમય માટે નહી.
કેમ મેનેજ કરે છે તારો સ્ટ્રેસ?
હુ પેલા તો મારી પ્રાયોરીટી સેટ કરુ છું. શું પહેલા કરવું જોઈએ શું પછી એ લખી લઉં છું. જ્યારે બધું ક્લિયર હોય ત્યારે મગજ થોડી શાંત રહે છે.
હું પણ પ્લાનિંગ કરવાનું ટ્રાય કરું છું. પણ બે દિવસ પછી બધું ગડબડ થઈ જાય છે.
એ નોર્મલ છે પ્લાનિંગ પરફેક્ટ હોવું જરૂરી નથી. થોડુંક ફ્લેક્સિબલ રહેવું જોઈએ, અને સૌથી ઇમ્પોર્ટન્ટ પોતાને ઓવર પ્રેશર ન આપવું.
હા, સાચું પણ એક ડર પણ રહે. કે છે, કે જો. હું રિલેક્સ થઈ જાઉં તો પાછળ પડી જઈશ.
કાવ્યા સાંભો સ્ટ્રેસ લેવું અને મહેનત કરવી આ બે અલગ વસ્તુઓ છે ઘણા લોકો માને છે કે જેટલો વધુ સ્ટ્રેસ એટલો વધુ રિઝલટ પણ હકીકતમાં સ્ટ્રેસ તને થા થકાવી નાખે છે. જો તો શાંતિથી ધ્યાનથી અને પ્લાન કરીને કામ કરે. તો ઓછા સમયમાં પણ વધારે સારી રીતે કરી શકે છે.
વાહ આ તો ક્યારે વિચાર્યું જ ન હતું હું તો હંમેશા સ્ટ્રેસ ને જ જરૂરી માનતી .
ના યાર સ્ટ્રેસ માત્ર લિમિટેડ સુધી જ સારું હોય છે વધારે થાય તો પ્રોબ્લેમ બને છે.
તો તું આ સ્ટ્રેસ થાય ત્યારે શું કરે છે?
હું થોડુંક બ્રેક લઈ લઉં છું મ્યુઝિક સાંભળું છું થોડું વોક પર જાઉં છું અથવા ક્યારેય તો બસ મમ્મી સાથે વાત કરી લઉં છું.
મારે પણ મ્યુઝિક સાંભળવું ગમે છે એ સમય બધું લાઈટ લાગે છે.
હા અને એક બીજું પૂરતી ઊંઘ લેવી. અમે ઘણી વાર રાતે મોડા સુધી જાગીએ છીએ અને પછી આખો દિવસ થાક લાગે છે એ પણ સ્ટ્રેસ વધારતું હોય છે.
સાચું કહું હું તો ઘણી વાર બે ત્રણ વાગ્ય સુધી જાગી જાઉં છું.
એ બદલી જે થોડી ડિસિપ્લીન લાવ સવારમાં તાજગી રહેશે તો સ્ટડી પણ સારી થશે.
હું ટ્રાય કરીશ પણ ક્યારેક એવું લાગે છે કે હું જેટલી મહેનત કરું છું એટલું આઉટપુટ નથી આવતું અને એથી પણ સ્ટ્રેસ થાય છે.
એ ફિલિંગ બધાને આવે છે પણ યાદ રાખ પ્રોગ્રેસ ધીમે ધીમે થાય છે એક દિવસમાં બધું ચેન્જ થતું નથી.
હા પેશન્સ રાખ પડે.
એકદમ. અને ક્યારેક પોતાની સાથે કમ્પેર ન કરવી દરેક દરેક ન પેઝ અલગ હોય છે.
આ કમ્પેરિઝન તો મારો સૌથી મોટો પ્રોબ્લમ છે.
તો એ એ છોડી દે તું તારી જાત સાથેપ કો્ કોમ્પિટિશન કર ગઈ કલ કરતા આજે થોડું વધારે સારું કર
હ સાંભળીને થોડું હળવાશ લાગે જ.
હવે. આપને. સ્ટુડન્ટ છે રોબોટસ નથી થોડું એન્જોયમેન્ટ પણ જરૂરી છે.
સાચું છે હું કદાચ ખુબ બધું ખૂબ જ સિરિયસલી લઈ લેતી હતી.
બેલેન્સ જ બેલેન્સ જ કી છે સ્ટડી રેસ્ટ અને મજા ત્રણેય હોવું જોઈએ જરૂરી છે.
તું બહુ સારી રીતે સમજાવે યાર હવેથીી હું થોડું અલગ રીતે હેન્ડલ કરવાનું ટ્રાય કરીશ.
અને યાદ રાખ જો ક્યારેક ખુબ ઓવરવેલ્મ લાગે તો કોઈને વાત કરવી બધું અંદર રાખવું નહી.
હા હવે તારી સાથે વાત કરીશ.
હમેશા.
ખરેખર રિયા ક્યારેક લાગે છે કે આ સ્ટડી માર્કસ એક્સપેક્ટેશન બધું મળીને એક વજન બની જાય છે અને આપણે એ વજનને ઉઠાવતા ઉઠાવતા થાકી જોઈએ છે પણ આવી મિત્રતા હોય તે થોડું વજન શેર કરી લે તો રસ્તો થોડો સહેલો લાગે છે.
એક્ઝેક્ટલી જસ્ટ અ સ્ટે સ્ટ્રેસ દૂર કરવો હોય તો અહ સોલ્યુશન હંમેશા બુકમાં નથી મળતું ક્યારેક એક સારી વાતચીત એક હસવા હસવાળું હસવા વાળું પડ અને તું એક એકેલી નથી એ ફિલિંગ આ બધું સૌથી મોટી થેરેપી બની જાય છે.
થેન્ક યુ યાર હવે મને બેટર લાગે છે.
ચાલ હવે સાચે સ્ટડી શરુ કરીએ કયો સબ્જેક્ટ કરવો છે?
અકાઉન્ટસ પણ નામ સાંભળતા જ ફરી સ્ટ્રેસ આવી જાય છે.
અરે પાગલ પહેલા જ સ્ટ્રેસ લઈ લઈશ તો સ્ટડી ક્યારે ક્યારે કરશે.
હા, પણ સાચે જયારે હું બુક ખોલું છું ને તો અલગ લાગે છે કે કેટલું બધું બાકી છે.
એટલે જ હું કેતી હતી આખું સિલેબસ એક સાથે ના જો નાના નાના ટૂકામાં વાંચી દે.
જેમ કે?
જેમ કે આજે માત્ર એક ચેપ્ટર અથવા એક ટોપિક અને એ પૂરો થાય એટલે પોતાનું થોડુંક રિપોર્ટ બનાવો.
રિફોર્ડ?
હા, જેમ કે થર્ટી મિનટ સીરીઝ કે એવરેજ સ્નેક કે દસ મિનિટ ફોન એથી મગજને પણ લાગે કે હા મહેનત નું રિઝલ્ટ આવ્યું.
વાહ આ તો મજાની ટેકનિક છે. હું હંમેશા સીધું ત્રણ ચાર કલાક બેસી જાઉં છું પછી બોર થઈ જાઉં છું.
એજ તો પ્રોબ્લેમ છે. અમને લાગે છે કે લાંબા કલાકો એટલે પ્રોડક્ટિવિટી પણ એકચુઅલી સ્માર્ટ સ્ટડી વધુ કામ કરે છે.
રિયા તું ક્યારે અનુભવ્યું છે કે તું બેસે છે સ્ટડી માટે પણ દસ મિનિટ પછી ધ્યાન ઉડી જાય છે.
ઓ હા એવરી સિંગલ લે અને લેક ઓફ ફોકસ કહે છે અને એ આજકાલ બધાને થાય છે.
તો તું શું કરે છે એ વખતે?
હું પોમોનોરો ટકનિક ટ્રાય કરું છું ટ્વેન્ટી ફાઇવ મિનિટ પૂરો ફોકસ પછી પાંચ મિનિટ બ્રેક. હા પણ બહુ ઇફેક્ટ ટફ છે હા મગજને લાગે છે મારે ફક્ત પચીસ મિનિટ જ કોન્સન્ટ્રેટ કરવાનું છે એટલે એ મેનેજેબલ લાગે છે.
હું હા આજે જ ટ્રાય કરીશ. પણ રિયા એક વાત કહું? ક્યારેક એવું લાગે છે કે હું ફેલ થઈ જાઉ તો મારા પેરેન્ટ્સની એક્સપેક્ટેશન, મારા ટીચર બધા ડિસપોઈન્ટ થઈ જશે.
આ ડર બહુ રિયલ છે કાવ્યા. પણ એક વાત સમજ ફેલ થવું એટલે એન્ડ નથી એ તો માત્ર એક ફીડબેક છે કે કોઈ જગ્યાએ સુધાર કઈ જગ્યાએ સુધારવું છે.
પણ સોસાયટી તો એટલું સરળ નથી વિચારતી ને.
હા સોસાયટી નથી વિચારે. પણ તારે તારા માટે વિચારવાનું પડશે વિચારવું પડશે. જો તું સતત ડરતી રહેશે તો તું પોતાની પોટેન્શિયલ સુધી પહોંચી જ નહી શકે.
ક્યારેક લાગે છે આપણે બધા એક રસ્તામાં દોડી રહ્યા છીએ. જેમાં કોઈને ખબર જ નથી કે ફિનિશ લાઈન ક્યાં છે બધા ફક્ત દોડી રહ્યા છે. માર્ક્સ માટે, રેન્ક માટે, અપ્રુવલ માટે પણ અંદરથી બ ધા થાકી ગયા છે.
એક્ઝેકલી પણ એ રેસ માંથી થોડું બહાર આવીને જવું પણ જરૂરી છે. જીવનમાં તો માર્સથી મપાતું નથી. આપડી ખુશી આપણું મેન્ટલ પીસ એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે.
રિયા તું ક્યારે કમ્પ્લીટલી ઓવરવેલ્મડ થઈ ગઈ હતી?
હા એક વખતે એટલું બધું પેન્ડિંગ હતું કે લિટરલી રડી પડી. પછી એક કામ કર્યું મેં બધું લખી નાખ્યું પેપર પર.
અને?
પછી મને સમજ્યું કે પ્રોબ્લેમ એટલી મોટી ન હતી જેટલું હું મારા મગજમાં બનાવી રહી હતી.
હું પણ ઘણી વાર ઓવરથીક કરું છું.
ચાલ હવે સિરિયસલી પણ એક ટાર્ગેટ સેટ કરીએ.
હા અને એના ઉપર આપણેે કામ કરીએ.
હા ચાલ.
બાય. હમ્મ.